હલો
નમસ્તે
નમ
આવાજ ક્લી સરખો આઈ રહ્યો છે તમને.
અવાજ અવાજ આવે છે?
હા મને આવી રહ્યો છે.
આપણે અ હ મને તમારો અવાજ ક્લિયર આવે છે.
શું તમે સુરત ગયેલા છો ક્યારે
અમે હું ગઈ તો નથી કોઈ દિવસ સુરત પણ મારી બહુ ખુબ ઈચ્છા છે કે હું સુરત જઉં
હા સુરતને એક હીરા ન શહેર પણ કહેવામાં આવે છે.
હ અને તમને ખબર ના હોય તો હું કઉ કે ત્યાં અ એ બહુ મોટું પ્રોડક્ટ બ મોટું ત્યાં બને છે ડાયમંડ અને સિલ્ક માટે બહુ. ફેમસિટી.
હ સુરત એક શહેર છે જે ગુજરાતમાં આવેલું છે કે જે ખાલી હીરા અને કાપડ માટે નહી પણ બધી ખાવાની વસ્તુઓ એના સરસ રસ્તા અને આ અલગ અલગ બિઝનેસ માટે પણ ખૂબ વધારે ફેમસ છે.
અને. પુરાના જમાના માં તો એવું મનાતું હતું કે જયારે મુઘલ લોકો. અંયા આપણા દેશમાં હતા ત્યારે તો બધા જાત. ના દેશો માંથી લોકો આવતા હતા અહિયાં બધા ભયપાર. કરવા માટે.
હા વેપારનું બ ખુબ સારું શહેર છે અને એમાં ખાસ હીરાનોો વેપાર ત્યાં બહુ વધારે પ્રમાણમાં થાય છે. ત્યાં એક તાપી નદી પણ આવેલી છે.
તો ખુબ સરસ હોય છે એ લોકોનું. બહુ જ વ્યાપારિક મગજ. હોય છે અને બહુ તરત લોકોને બોલાવે અને સ્વભાવ બહુ જ સરસ હોય છે એ લોકોનો.
હા એ લોકો વેપારમાં બહુ સારા હોય છે
હા અને એવું નહી. હતું કે ખાલી ગુજરાતી લોકો. છે ત્યાં બધા. જુદા જુદા જગ્યાઓ માંથી આવીઈને અહિયાં વ. ેલા છે ત્યાં.
હા ત્યાં ગુજરાતી મારવાડી. જૈન સિંધી બધા રહે છે બધી જાતના અલગ અલગ લોકો રહે છે.
હા અને હવે તો સુરત પણ મુંબઈ લીધી. જેવુંારી ગયો. છે ત્યાં બધું જ આપણને મળે. જાય અને બહ જ સરસ ખુબ સુંદર અને ચોખ્ખું.
હા અને ત્યાં ના. નાની મોટી દરેક જાતના વેપારો આપણને જોવા મળે છે અને ત્યાંના લોકો વેપાર ખુબ સારી રીતે કરે છે.
હા અને ત્યાંથી દૂર દૂર. ી વધણ લોો. આ સુરતમાં બધા. લગ્ન ની. ખરીદીઓ કરવા આવે ત્યાંનું કાપડ. એટલું બધું ફેમસ છે અહિયાં અહ અને ત્યાં બધા બધું બહ જ ખરીદી કરવા આવે છે.
હા ત્યાં કાપડ અને ભાવ પણ ખુબ સારો મળી રહે છે એટલે લોકો બધે થી માર્કેટ જેવી રીતે બરોડા માર્કેટ બોમ્બે માર્કેટ જે ત્યાં આવેલું છે ત્યાં ખૂબ ખરીદી કરવાનું પસંદ કરે છે.
હા અને આપણને ખબર છે ને. સ સુતી લોકો. ખાવાના એટલા રસ ક્યાં હોય છે. એટલું રસિયા તો કોઈને જ. જોયા જ નથી આપડે ખાવા માટે
હા સુરતનો લોચો તો ખુબ જ વખણાય છે આખી દુનિયામાં.
હા અને તમને ખબર ના હો તો હું કઉ કે લોચો એક એમને બની ગયું તું એ સ્પેસફિકલી ડિશ નથી બનાવી એમનેમ કશું બનાવા જતા ત ને લોચો બની ગયો એનાથી એટલે એનું નામ હતું લોચો.
પ્રખ્યાત થઈ ગયું છે.
હા અને હ હવે. તો બધા એના ઉપર ચીઝ નાખે સેવ નાખે પણ એટલું સરસ તે સ્વાદમાં કે બસ તમે ઉભાઉભા ગરમ ગરમ ખાવ બહુ મજ પડી જાય.
હા એમાં તેલ અને અલગ અલગ જાતની ચટણી નાખીને એ લોકો આપે છે અને એમાં પણ સુરતી ઘારી તો ખૂબ જ ફેમસ છે ત્યાંની મીઠાઈ
હા ત્યાંની મીઠાઈ અને ત્યાંના લોકા પણ એવા જ મીઠા મીઠા હોય છે.
હા અને ત્યાં પણ આપણા ગુજરાતીઓ વસે એટલે ત્યાં ઊંધિયું તો બને જ એટલે ઊંધિયું પણ એ રીતે બહુ પ્રખ્યાત છે સુરતમાં. માટલા ઊંધિયું ત્યાં બહુ અ વધારે બનાવવામાં આવે છે.
અને ખમણ ઢોકળા તો હવે તમે જુઓ ત્યાં ગુજરાતમાં તો બધ જ મળી જાય અને ત્યાં તો લોકો દરરોજ સવારે ખમણ ઢોકળા થાય છે એવું. કહેવામાં આવે.
હા અમુક લોકો ને હોય આદત કે લોકો રોજ સવારે ખમણ ઢોકલા પછી આ લોચો સેવ ખમણી એ બધું ખુબ ખાવાનું
હા પછી ભૂસું પણ હોય છે ત્યાં તો. પછી તો બધા જાત જાતના સૂપ એ લોકો ત્યાંનું ખઉસા બહ જ અ બધા લોકો ખાવા અને પીવા આવે છે ત્યાં પછી ત્યાંનો કોલ્ડ કોકો ખુબ વખણાય છે. જે ખૂબ સરસ છે.
હા સાચી વાત છે ત્યાં આલુ પુરી પણ ત્યાં ખૂબ બહુ વખણાય છે ત્યાં વિવિધ વિવિધ પ્રકારની ચટણી નાખીને અલગ અલગ આલુ પુરી આપવામાં આવે છે જે ખૂબ જ સારી રીતે ફેમસ છે.
હ અને ત્યાંનું મેં તો સાંભળેલું છે કે પી તલાિયાત. કરીને છે ખદરા ગલી છે એ બધું તો એટલું બધું. ખણાય છે ત્યા. ખાવા માટે.
હા વેસુ વીઆઈપી રોડ એ બધી ખુબ સારી જગ્યાઓ છે ખાવા માટે ત્યાં બધી જાતનું ખાવાનું ત્યાં મળી જાય અને એ બધું એક બધી જ દુકાનમાં એકદમ મસ્ત સરસ અને ચોખ્ખું મળય.
હા ત્યાંથી ડુમસ બીચ તો એટલું નજીક કે લોકોને કશે ફરવા જ. જવું હોય, તો તો ત્યાં જ જતા ર ધુમસ બીચ એટલે તો પછી તો દરિયા કિનારે એટલે મોજ જ મોજ પડી .
હા કારણ કે ધુમ્મસ દરિયો એ લોકોને ખુબ નજીક પડે સુરત થી બહુ નજીક છે એ છે એક સાવલી કરીને દરિયો છે. એ પણ ત્યાં કાળી માટેટી જોવા મળે છે. અને ત્યાં સૂરજ આથમતા વખત. તે બ બહ બ. વધારે પ્રમાણમાં બધી વસ્તી જોવા મળે છે.
હા. અને ત્યાંના તો બધા. અ એટલું સરસ વાતાવરણ હોય છે પણ એ તો એવું પણ કેહેવાય છે કે ત્યાં અ ભૂતના ભૂતની સ્ટોરીઝ બધી કહેવામાં પણ આવે છે ત્યાં ડુમસ બીચની તો.
રહે છે લોકોમાં અગર એ લોકો સાંજે કે રાતે જાય ત્યારે.
હા અને પછી ત્યાં પેલું ગોપી તલાવ પણ છે જે બહ જ વખણાય છે ત્યાંનું બહ જ સુંદર નજારા પછી ત્યાં બોટિંગ કરેલ પછી. ખાવાનું ખાય પછી હું નાના નાના. કેફે હોય ત્યાં બધા ખાવા બેસે એટલે તો મોજ જ છે.
હા અને એ રીતે એક સાયન્સ સેન્ટર કરીને પણ છે સુરતમાં જે આવી રીતે સાયન્સ નું એક્ઝિબિશન છે પછી એકવેરિયમ છે પ્લેનેટેોરિયમ ને એવું બધું ત્યાં આવેલું છે કે જે નાના છોકરાઓને પણ ખૂબ આકર્ષિત. કરે છે આવું સાયન્સ અને ટેકનોલોજી માટે.
હા અને આપણને હિસ્ટ્રી જ જાણવી હોય. તો તો પછી આપણે ડચ ગાર્ડન જતા રહીએ તો તો ત્યાં એકદમ જૂના જવા. કોલોનિયલ હિસ્ટ્રીને બધું આપણને ત્યાં જોવા મળે છે.
હા જ્યારે અંગ્રેજોના જમાનામાં જે લોકો ત્યાં રાજ કરતા હતા સુરતમાં એ બધાનું ડચ ગાર્ડનમાં બધું આપણને જોવા મળે છે.
હા અને આપડે જું કે પછી એવું. ચોકાસામાં જવું હોય તો ત્યાં. અત્યારે પાારક તો છે જ આપડણે જવા માટેમાં. .
હા સરથાણા નેચર પાર્ક એ પણ ખુબ નજીક છે એ સુરતની બહારના એરિયામાં આવેલું છે પણ ત્યાં પણ લોકો જવાનું ખુબ પસંદ કરે છે. પછી ઈસ્કોન મંદિર બી છે. જે રાધા કૃષ્ણ નું મંદ છે એ પણ ખુબ ફેમસ હોય છે.
હા અને હવે સુરતની આટલી જ વાત કરીએ તો આપણે એનું બજાર કેમનું ભૂલી જઈએ. સુરત સુરત એના બજાર મા ટે એટલું વા નાહી છે.
ત્યાં અ વસ્તુઓ જેવી રીતે સાડી, ડ્રેસ મટીરિયલ, કુર્તી પછી જે દુલ્હનની જ્વેલરી હોય એ બધું એમ્બ્રોઈડરી કરેલા ફેબ્રિક્સ ખૂબ વખણાય છે.
હા! અને આપણે રોડ જાણવા હોય તો, ત્યાં જુદા જુદા માર્કેટ છેણે રિંગ રોડ ટેક્સટાઈલ માર્કેટ છે. કે મિલેનિયમ માર્કેટ છે કે વીઆર મોલ છે. જે ત્યાંનું બહું જ ખુબ મોટો મોલ છે. પછી બી શું શોપિંગ એરિયા એ બધું તો એટલું બધું વખણાય છે ને શોપિંગ માટે ત્યાં.
હા અને હીરાની વાત કરીએ તો આખી દુનિયામાં લગભગ નેવું ટકા જેવો હીરાનો વેપાર સુરત કરે છે. ત્યાં જ બને છે અને ત્યાં હીરા ઘસા વાળા લોકો પણ ખૂબ હોય છે. તો ત્યાં હીરાનું કટિંગ પોલીશિંગ પછી આગળ એક્સપોર્ટ કરવાનું બધું સુરત થી થાય છે.
હા ત્યાં મોટા મોટા બિનેસમેનો બધા એ બધાં હીરાનું વેપાર જ કરતા હોય છે. જેનાથી તે આખા દુનિયામાં બહુ વ ઘણાય છે ને વિશેષ છે એ લોકા.
હા અને સુરત ની વાત કરીએ તો, એ લોકો આવી રીતે તહેવારો ને એ લોકોનું કલ્ચર ખુબ જ સારું હોય છે. એ લોકો બધા તહેવાર એકદમ હોશો ઉલ્લાસ થી મનાવે છે. જેવી રીતે નવરાત્રી, દિવાળી, ઉત્ત ઉત્તરાયણ, ઈદ, હોલી કોઈ પણ પ્રકારના તહેવાર હોય. ત્યાં લોકોમાં બવ ઉત્સાહ રહે છે બધા તહેવાર મનાવાનો.
અન મે તો એવું પણ સાંભળ્યું છે કે, સુરત ના ડર રવિવારે લોકા રસ્તા તાપર જ બેસ તે નૈ ખાવે ખાવા બેસે છે. છે ત્યાં લોકા
હા એ લોકો રવિવારે ને બહાર જઈને આવું ખાવા પીવાનું ખુબ પસંદ કરે છે.
હઅ અને ત્યાં બધા મે. તો પ્રોજેક્ટ અત્યારે આવી ગયા છે એકદમ સ્માર્ટ સિટી બની ગયું છે, એજ્યુકેશન કે કોલેજ જોઈએ. કે બધી રીતે પેલું આગળ જતું રહ્યું છે. સુરત આવે
હા અને તમને પેલા એ ખબર મળી કે આ મહિના થી એ લોકોએ મેટ્રોની સર્વિસ પણ ચાલુ કરી દીધી છે સુરતમાં એટલે જેવી રીતે અમદાવાદમાં જે મેટ્રો હતું એવું સુરતમાં પણ ચાલુ થઈ જશે. તો લોકોને ખુબ આસાની જશે બધું અહીથી કઈ બિઝનેસ માં ટ્રાવેલ કરવાનું.
બધાની સુવિધા કરી. સરસ છે અને એટલી ચોખાઈ છે એ જગ્યામાં કે પોડા રોડ. ચોખાઈ છે સિટી ન. પ્લાનિંગ એટલું સરસ છે બ્રિજીસ એટલા. ફ્લાય ઓવર એટલા બના્યા છે. કે ત્યાં એટલું સરસ છે ને કે સૌ કી ચોખી સીટી ગણ
હા અને સુરત ને લીલું શહેર એટલે કે ગ્રીન સિટી કરીને પણ કહેવામાં આવે છે.
હા આપડે જેટલું કઈએ ઓછું છે હવે આપડણે સુરત ની વાત કરતા હોઈયએ તો આપડે આગળ અન પર વાત કરીશું.
હા ખુબ સારું લાગ્યું મને તમારી સાથે વાત કરીને.
નમસ્તે.
નમસ્તે.